હ બોલો મિતભાઈ બોલો? બોલો બોલો. ઓ શું કરો?
તને આવ્યો તો.
એમ છે હું જમી?
હુ વટાણાનું શાક રોટલી.
એવું ખાવાનું હતું એને. ખવાય આપણે?
તો અહીયા હોસ્ટેલમાં રહ્યા તો હવે રમવું તો પડયે ને.
હા બારા નીકળો અંદરથી અંદર આવું થોડું ખવાય આપડે.
તો અહીયા પૈસા ભેરા હોય તો પૈસા નું ખાવું તો ખરું ને.
એવું કઈ ન હોય એ તો હાર એક દી બહારુ નીકળી જાય ખાવા આપડે.
ખરાબ હોય તએ નીકળી યે બહાર.
હોસ્ટલ માં તો શું સારું હોય.
હા તમે તમે શું કરો?
જો અયા જમીને બેઠા.
હા એવું છે, હું હાલે કોલેજ બોલેજ.
હા કોલેજ ને બધું બરોબર હાલે હવે, કોલેજ અમારે તો હોય. તમારા જીવન કાઈક હોય તો કોલેજમાં હાલે.
હા.
હો.
અમે તો જુનાગઢ જ છો ને?
હા હું તો જુનાગઢ જ છે જુનાગઢમાં જ આપડણે રેવાનું છે.
હા તમારે કેટલામ વરસ છે?
મારે બીજું વર્ષ એ કોલેજ નું.
હ આર્ષ હતું કા આર્ષ હતું કે તમારું?
હા અમારે આર્ટસ હતું. હ તમે શું કરો છો ના રત્ન? હા હું તો બાવુ દિન માં જ છ, આપડે તો એક જ એક જ ભલે જ હારી લાગે ને.
હા હું અહીંયા જુનાગઢ
એમ છે, કેમ છે ફાર્મસી માં?
સારું છે હાલા કર્યાવે.
કેટલાક વરષ રહી્યા અવે.
મારે હજી પેલું વરષ છે, હા.
કેમ છે પાસ પાસ થઇ જાવ કે?
એ તો કરવું જ પડે ને હવે કેવી રીતે પાસ થાવું
હા એ તો છેજ. તો તમારે ફાર્મસીમાં કેટલા વિષય આવે?
અમારે પેલા સેમમાં ચાર વિષય આવતા. આ વખતે બીજા છેમમાં ત્રણ વિષય છે.
અ ફાર્મસી માં શું કરવાનું હોય?
હા મેડિકલ નું છે મેડિકલ લાઇસન્સ મળી જાય આપડે દવાની. દુકાન નાખી હતી શાર વર પછી આપને લાયસન્સ મળ્યું.
એમ તો સરકાર તરફથી લાઈસન્સ આપે તમને, હા.
ગવર્મેન્ટ જોવું છે કે ઘણી આપડે કરવી હોય તો. આર્મીમાં છે આર્મીમાં મેડિકલ છે પછી હોસ્પિટલમાં છે રેલવે મેડિકલ છે.
એવું.
હા એવું બધું કરી શકી ગવર્મેન્ટમાં લ અગર આપડે ફોરેન જવું હોય ફોરેનમાંય બહુ માલ છે
એમ છે એ તો અમારે તો પોલીસ શું હોય અમારે તો સ્પર્ધાત્મક ની તૈયારી કરવી પડે તો ના કરશ કોલેજમાં અમારું તો સમય બીજું કરીને શું હોય અમારે હા તો હ
હા તમે તો ક્યાં બાઉદદીન હ હોસ્સ્ટલમાં રહેતા હને ગર્મેન્ટ હોસ્પિલ
હા અમે તો બાઉુ એમ ન ગવર્મેન્ટ હોસ્પિટલમાં રહી જાય
હા એવું છે ત્યાં જમવાનું આપે કે બીજે જવું પડે
ના જમવાનું તો નથી આપતા અમે તો બીજે જમવા જઈએ
એવું છે
હા ખાલી હોસ્ટેલ સરકારી હ બાકી તો બધું આમ પછી પૈસા ભરીને જમવાનું ને એવું હાલે અમારે
એવું છે તમે કઈ બાજુ રહો
પણ અમે અમારી વખતે બિલખા રોડ ઉપર આવેલી આપણે સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ જોયું
હા હા હા હા
હા તો એની સામે અમારી હોસ્ટેલ આવેલી છે
હા
આપડે હું ને પોલીસ હેડ કર્ટર કે હું છે ને આપડે એવું એની બાજુમાં છે આપડ સુભાષ મહિલા કોલેજ ની આગળ
હા હા ઈ બાજુ થી જ મારે જવાનું હોય કોલેજ હું બાજુ છે મારી કોલેજ પીસી ગ્રાઉન્ડ ઘનાથી શીએલપલે
હા હા હા એ તમે જોય
હા હા ન્યાંજ
એમ છે આવો બાર બાર આવો આપ
હ હમણાં હમણાં મળીએે થોડાક દિવસ રજા હશે ને તો મળશુરાત
હા તો બારબર આવો તો આપડે સાાહ પાણી પીવા બહાર જઈએ હા ક્યાં ના છે તમે
હું ના
એમ છે ઉના તો હું ઉનાનો જ છે ને
એવું છે કઈ બાજુ
આપડે ઉના બાબત પારેડી
એવું છે પાર્લર ના તો અ દોસ્તાર છે મારા હેલો બાર અમાંય કરીને
અરે હા એ તમાર દસ્તાર છે
એવું છે એમાં જ ભેગો જ શીખ ઓલામાં
કેમાં
રૂમમાં
ઓ એવું છે
હા
એ તમાર દોસ્તાર છે તો એકમારો ભાઈ જેવો છે આવ એને કેજ મને વળખ ઓળખતો જ હશે
કે સંદીપ નો ફોન આવ્યો હતો
હા એક જ છે કે બીજા કોઈ પણ છે
બીજા તો પાલડી ના કોણ એક ઓલો છે આપડે બીએસસીમાં છે ને બાવ દિનમાં
એમ છે શૈલેષ ને બધા હા એ બધા જુનાગઢમાં છે, એ બધા અયાં જ રેય ન્યાજ રેર બધા એ એમ છે.
હા.
એઈ મને કેતો હતો કે હું જુનાગઢમાં જ છે.
હ હ પછી અમારે આરે છે.
છે.
હા.
હા. બીજું.
બાકી જો જમીને બેઠા ને હવે હમણાં એક્ઝામ આવશે તો તૈયારી કરવી પડશે
એમ છે.
હા.
પૂરી થઈ ગઈ
હા અમારે તો પૂરી થઈ ગઈ હવે બીજી એક્ઝામ શરૂ થઈ જાય હે નવું સેમેસ્ટર શરૂ થયું તો હવે નવેસરથી બધું શરૂ થાય ને અમારે તો પાછું
છેગા
હા આમાં રિનોવેશન થશે કેવી રિનોવેશન થાય ખબર નઈ
હમ. એવું છે. આપણે હવે આ વરસાદ આવે પછી આપણે જવું છે, જ ગીરનાર ચડવા
હા તો જાયએ ગીરનાર અત્યારે તો ગીરનારમાં બોવ તડકો પડે હું કાલે
એટલે જ ને વરસાદની જ વાત જોઈ પછી બધું ફરવા જ આવું છે.
તો શું ગિરનારમાં રેવાતું પણ નથી આટલો તડકો પડે હેને આતો
હા હમણાં કૉલેજે જાવું હોય તો એ વિચાર કરવો પડે છે.
તો બોવ જ તડકો પડે યાર અહિયા તો
હા.
તો તો વરસાદ બરસાદ થાય તો બહાર નીકળીએ ફરવા હા. હા હા વધારે પડતો તમને કાળવામાં રખડતા હોય.
હ એ બાજુ કાળવામાં જ છે.
એમ છે.
હા.
હા લાવ ને કર કાળવા આવ તો ફોન કરા તમે
આપડે એવું હોય ને તો રવિવારે જાશું આપડે નરસિંહ મહેતા તળાવે
હા તો હાલો પ્લાન ગોઠવી નાખીયે જાવાનો
આપડે આ તમારા ગામના છે ને એ બધા જાશું
હાલો તો જાય એમાં શું હોય અંયા
હા.
નરસિંહ મહેતા તો અંયા જ ને આપડે સરોવરસે ઈ
હા હા
હ એમ કેય એમાં તો ફ્રીમાં જવા દસ કે ટિકિટ લેસ
ના પેલાતી મહિનો દિવસ ફ્રી અત્યારે વીસ રૂપિયા ટિકિટ કરી નાખીશ
એવું છે એક માણસ વીસ વીસ રૂપિયા લેવાના તો શું
સ્ટાર્ટિંગમાં હતી ફ્રીમાંથી હાવ માણા જાવા દાવ એટલા આવતા
એમ છે અત્યારે ઈ તો ઈ તો તમારે બધા છે ફ્રીમાં તો કોણ મૂકે અત્યારે હા હા તો જઈ એક દિવસ આપડે વરસાદ બરસાદ થાય એ રીતે નીકળએે બારે
હા
હા શું કર્યું બ બાકી તો જો બધુ મજા બ બધા મજામા જો આપડે
ના તો હું કે હા તમારે હવે કેવાની તૈયારી ગુજરાત પોલીસની કરવાની છે કે તમે તો એ છે ઓલો તમાર ગામનો કે તો થો કે એન. સી. સી માં છે
હા માં છે ને હમણાં જ ગયા હતા છાપડા કેમ્પ હતો આપડે અયા
હા એ ઓલો શૈલેષ એ આવ્યો હતો કેમ્પ હતો તો પાછો
હા હા એ હતો ને શૈલેષ પણ બને હારે જતા એમાં
તમારા બીજા એક ગામ નો આવો થાયલો થોડોકામ બોડીમાં છે એ કોણ
બીજું અમારા ગામમાં બોડીમાં ભારગવ હે શૈલેષ નો ભાઈ
હા જો હા એ ઇ ઇ અહીયા તૈયારી કરવા આવ્યો હતો પણ હમણાં ઘેર ગયો છે
એમ છે હા ઈ તૈયારી કરે છે હવે
ઇ બસ હમણાં કિંક છે તમારા ગામમાં જો નેકી હવન ભવન છે
હા અમારા ગામમાં ઓલો યજ્ઞ હતોને તે એમાં ગયો હશે ના હા કે કેતો હતો મને ફોન કરીને પણ પછી, હું તો ગયો નહી ગઈ મારે તો કોલેજ શરૂ‌ થઈ ગઈ.
હા હા
એટલે મારે તો જવાય નઇ
હા ઇ પણ છે
હા
એ હમણાં પાછા હમણાં થોડાક દિવસમાં આવશે.
હા એમ છે ને, તમે ઓલો પૂંઝા હાઉસ સેલ જોયો કી કોર ભરાય ઇ.
પૂજા હોલ સેલ
હા
સેલ ઓલું
પ્લાસ્ટિક નત ભરાતો
હા, ઇ તો અમારા હું રહું છુ એની હેઠે જ છે.
ન્યા જ ભરાય હે?
હા હેઠે જ છે.
એવું હે, તો આવીયે એક દિવસ ન્યા તો બધા જઈએ અંદર
હા જાશું હાલોને લેવુંય એ લઈ આવશું.
એમજ ને કેવું છે અંદર બધું સારું તો મળે હે નેઇમાં?
અમે અમે ગયા નથી પણ આવો તમે પછી જાય.
હા તો એમ કરીએ.
હમણાં આયા મારે બાજુમાં જ ઓલું એક કપડાની દુકાન ખુલ્લી છે, નવસો નવાણું માં સાત શર્ટ
હા ઓલું કે લિલા
ઇ અમાર બાજુમાંજ છે.
ના તો હમણાં જ આયવતા
ન્યા‌ આયવા છે ને? એવું છે, ને કપડા હતા હમણા ચાલુ છે. નવી ખુલી એટલે
હા હા કાક ના હજારના નવ શર્ટ ને એમ આપેસ હા ન્યા તો અમે હમણાં જ આવ્યા જ તાતા હા એક જ દિવસ થયો.
હા તો મળયા તો પછી
હા લન હાલો મળયે પછી હા હા. કાઈ વાંધો ની ઇ કોર આવો બાવો તો ફોન કરજો તમે આ કોર
હા હા તો આવજો રા એટલે ગમે તેટલી